મઝામાં.
હમ મજામાં મજામાં તમે બોલો
બસ મજામાં મેં કીધું આ જે આપડે વસ્ત્રો અને પરંપરા વિશે વાત કરીએ એમ.
ઓહો ખુબ સરસ વાત છે ને.
હમ આપણા જીવનમાં વસ્ત્રોનું શું મહત્વ છે તમને કોઈ ખ્યાલ
હા વસ્ત્રો માત્ર શરીરને ઢાકવા માટે નથી હોતા તે આપણી સંસ્કૃત પરંપરા અને ઓ ઓળખ પણ બતાવે છે.
હમ એ તો છે શું દરેક પ્રદેશના વસ્ત્રો અલગ હોય છે
હા દરેક પ્રદેશી ના વસ્ત્રો સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે તેમના વસ્ત્રોમાં પણ ફેરફાર જોવા મળે છે.
હમ્મ એ તો છે જ પેલા તો લોકો કેવી રીતે કપડાં પહેરતા હતા કે આમ સરળ હાથથી? અને એના બનાવેલા કપડા પહેરતા હતા તેના તેમાં આરામ અને પરંપરાને વધારે મહત્વ આપવામાં આવતું હતું.
હા પરંતુ આજે વસ્ત્રોમાં ખુબ બદલાવ આવ્યો છે. આજે નવો ફેશન આવ્યો છે છતાં ઘણા લોકો ખાસ પ્રસંગે પરમ પરંપરાગત વસ્ત્ર ઓ પહેરવાનું પસંદ કરે છે,
હમ્મ બિલકુલ કારણ કે પરંપરાગત વસ્ત્રો ખાસ લાગે છે કારણ કે તે આપણા ઈતિહાસ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા હોય છે અને તેને પહેરવાથી ગૌરવની લાગણી થાય છે એટલા માટે તે ખાસ પણ છે.
હા. તહેવારોમાં પણ પરંપરાગત વસ્ત્રો પહેરવા જોવા મળે છે ઘણા લોકો એવું માને છે તેનાથી તહેવારો ખુશી અને પરંપરાનો ભાવ વધુ અનુ અનુભવાય છે.
હા એ તો છે ભોજિંદા જીવનમાં પણ પરંપરાગત આપણે વસ્ત્રો પહેરી શકાય જો તે આરામદાયક હોય તો આપણે પહેરવા જ જોઈએ.
હા વડીલો પણ તેમ કહે છે કે પ્રસંગ અને સ્થાન પ્રમાણે યોગ્ય વસ્ત્રો પહેરવા જોઈએ. જેનાથી આપડી એ આ એ શું કેવાય પરંપરા પણ જળવાય ના આપણે પણ ખુબ સારી રીતે દેખાયએ.
એ તો છે પરંપરાને ફેશન સાથે રહી શકે કેમ કે બંનેનું સંતુલન આપ આપણે રાખી શકાય અને આધુનિક ડિઝઇનમાં પણ પર પરાની અલગ જોવાતો મળે જ છે.
હા બાળકોને પરંપરાગત વસ્ત્રુ વિશે કેવી રીતે સમજાવી આપણે શકાય તે તહેવારો આવા વસ્ત્રો પહેરવાની અને તેને અર્થ સમજાવી શકાય.
હમ્મ એતો છે પરંપરાગત વસ્ત્રો પહેરવાથી ખુબ ઘણા બધા અનુભવ થાય જેમ કે પોતાના ની સંસ્કૃતિ સાથે જોડાયેલા હોવાનો આનંદ અનુભવાય છે પહેલામાં પહેલા તો
પરંપરા પણ જાળવી શકાય જે પરંપરા સારી હોય અને સમાજને જોડે તે જાળ સારી વાત છે.
હા એ તો છે આજની તો યુવા પેઢી પરંપરાગત વસ્ત્રોમાં રસ લેવા માંડી છે ખાસ કરીને લગ્ન તહેવાર અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ઘણા યુવાનો તેને પસંદ કરતા થયા છે અત્યારે
હા વસ્ત્રો વ્યક્તિ વિશે શું કહે છે તમે કહી શકો છો
હા વસ્ત્રો વ્યક્તિની પસંદગી સંસ્કાર અને પ્રસંગની
હા હોવે છે એમાં પરંપરાગત વસ્ત્રોને ખૂબ મહત્વ રહેાય છે.
હ હમ્મ એવું લાગે છે. કે લોકો ભલે નવા કપડા પહેર છે પરંતુ પરંપરાગત વસ્ત્રોનું સા સાંસ્કૃતિક મહત્ત્વ હંમેશા માટે રહેશે એમ
સાચી વાત મસ્ત્રો સમય સાથે બદલાય છે. સમય પ્રમાના વસ્ત્રોિઝઇનઉ અને પરવાની રી કી છે, પરંતુ પરંપરાની છાપ ઘણી અખર રાહે છે,
હમ્મ એ તો છે પણ શું તમને લાગે છે, કે પરંપરાગત વસ્ત્રો દરેક ઉમરના લોકો પહેરી- ર શકે?
હા, બાળકો યુવાનો અને વડીલો બધા પરંપરાગત વસ્ત્રો પહેરી શકે છે.
હમ્મ એ તો છે ખાસ પ્રસંગમાં લોકો પરંપરાગત વસ્ત્રો પસંદ કરે, કારન કે તે પ્રસંગને વધુ યાદગાર બનાવે છે, અને સંસ્કૃતિ પ્રત્યેનો આદર દર્શાવે છે,
હા, હાથ થી બનેલા કપડા ન મહત્વ અલગ જ હોય છે ઘણા લોકો હાથથી હાથની કળાથી બનેલી કપડાને ગુણવત્તા અને પરંપરાનો પ્ર પ્રતિક માણે છે. હલો
હલો
હા તમારો અવાજ નથી
હા હા બોલો બોલો કપડામાં રંગનું પણ મહત્વ ઘણું હોય,
હાલો હા
હલો
હા બોલો બોલો
હા, રંગનું મહત્વ તમે કઈક કેતા હતા.
હા, ઘણા પ્રસંગોમાં અલગ અલગ રંગોનું વિશેષ મહત્વ પણ હોય છે.
હા, સાચી વાત છે પરંપરાગત વસ્તુ આરામદાયક હોય છે મોટા ભાગે ખાસ કરીને કપાસ જઈ કુદરતી કાપડ થી બનેલા વસ્ત્રો આરામદાયક હોય છે.
હમ્મ બિલકુલ અ પરંપરાગત વસ્ત્રો રોજ એથી લોકપ્રિય બની શકે છે, જો અગર તેમાં સરળતા અને આરામ જળવાઈ રહેશે, તો વધુ લોકો લોકો તેને અપનાવશે.
હા, સાચી વાત છે વસ્ત્રો અને સંસ્કૃતિ વચ્ચે વસ્ત્રુ એક સંબંધ છે જે છે, મ કોઈ પણ સમાજની સંસ્કૃતિ અને જીવન શૈલીને પ્રતિબિંદ હોય છે.
હા, એ તો છે નવી પેઢી ને પરંપરાગત વસ્ત્રો વિશે જાણ હોવી જોઈએ. કારણ કે તે પોતાની ઓળખ અને વારસાને સમજવામાં મદદ કરે છે.
ફશન બદલાય તો પરંપરા પરંપરા ટાકી કે પણ ફેશન બદલાતી રહે પરંતુ પરંપરા યોગ્ય રીતે સાચ સાચવામાં આવે તો ક્યારેક કવાતી
એ તો છે હા અને તમને લાગે છે, કે શું પરિવાર વસ્ત્રોની અ પરંપરા ચળવવામાં મદદ કરે છે.
હા, પરિવાર ના વડીલો નવી પેઢીને પરત અ પરંપરા નું મહત્વ સમજાવે તેનાથી વસ્ત્રોની પરંપરા જાણવા મદદ થઈ શકે છે
હમ એ તો છે, અત્યારે તો અ ખબર લોકો જૂના કપડાં સાચવી રાખવાની પણ પડ પરંપરા છે કારણ કે કેટલીક વાર તે યાદો અને પરિવારના વારસા નું પ્રતિક બને છે
પરાગત વસ્ત્રો આત્મવિશ્વાસ વધ વધારી શકે છે ઘણા લોકોને પોતાની સં વસ્ત્રો પહેરવાથી અને આત્મવિશ્વાસ અનુભવ હોય છે
હા એ તો છે અને શાળાઓમાં પણ એમ પરંપરા પરાગત વસ્ત્રો વિશે માહિતી આપવી જોઈએ જેથી બાળકો પોતાની સંસ્કૃતિ સારી રીતે સમજી શકે
સાચી વાત છે વસ્ત્રો અને પરંપરા વિશે તમારો શું વિચાર છે અત્યાર સુધી
અ વસ્ત્રો માત્ર દેખાવ માટે નથી તે આપણા ઈતિહાસ સંસ્કૃતિ અને ઓળખનો એક મહત્વપૂર્ણ ભાગ છે, અને આધુનિક તો સાથે પરંપરાને પણ જાળવવી જરૂરી છે
હમ, આ શું, પરંપરાગત વસ્ત્રો પહેરવાથી પોતાની સં પ્રકૃતિ સાથે જોડાણ અનુભવાય છે
હા, બિલકુલ આવા વસ્ત્રો પહેરવાથી પોતાની પરંપરા અને સંસ્કૃતિ પ્ર તો ગૌરવની લાગણી થાય છે
હા સાચી વાત છે
હમ
શું દરેક તહેવારોમાં અલગ અલગ પ્રકારના વસ્ત્રો પહેરવાની પરંપરા હોવી જોઈએ?
હા ઘણા તહેવારોમાં પ્રસંગ પ્રમાણે અલગ પ્રકારના વસ્તુ સ્ત્રોપહેરવામાં આવે છે, એ સારું છે
હા બીજ ના
હ
જૂના સમયના કપડા આજે પણ લોકો પસંદ કરે છે, ઘણા લોકો પરંપરાગત ડિઝાઇન વાળા વસ્ત્ર આજે પણ આનંદ થી પહેરે છે
હ બિલકુલ પરંપરાગત વસ્ત્રો બનાવવામાં વધુ મહેનત લાગે છે કારણ કે ઘણા પરંપરાગત વસ્તુ હાથની કળાથી બનતા હોવાથી તેમાં સમય અને મહેનત પણ વધુ લાગતી હોય હોય છે, જેથી વધારે સમય જાય છે
હાચી વાત છે લોકો આજે પણ હાથથી બનાવેલા કપડા ખરીદે છે એને ઘણા લોકો ગુણવત્તાથી તે પરંપરા માટે કપડા પસંદ કરે છે
હા એ તો છે પરંપરાગત વસ્ત્રોની યોગ્ય સંભાળ રાખવી પણ જરૂરી છે કારણ કે યોગ્ય રીતે સંભાળ રાખવાથી તે લાંબા સમય સુધી સારી સ્થિતિમાં પણ રહેતા હોય છે એટલા માટે આપણે આ બધું કરવું જરૂરી છે
હ ખુબ સાચી વાત છે, તમારી અને તમારા જોડે વાત કરીને ખુબ આનંદ આવ્યો
હ હા મને પણ ખુબ બધું જાણવા પણ મળ્યું સારું ફરી ક્યારેક વાત કરીશ
ચલો મુલાકાત લેસુ ચલો બાય
ભાઈ